શું કરું છો?
હું તો મજામાં છું, મેં બેસેલી હતી, તમે ક્યો તમે શું કરો છો?
તી કે આજે તમે કયા મુદ્દા પર વાત કરવાના છો?
તો તમે તો આજે કીધા કે અમે અ તમે આજે કીધા કે બાળકોનો અ બાર પરવરીશ વિશે વાત કરવા માંગ પછી
હા હા બરાબર છે.
બાળકોની પર પરવરિશ એક એવી પ્રક્રિયા છે. જે શિક્ષણના જીવનમાં એક અત્યંત મહત્વપૂર્ણક બની ગયું છે. જેના કારણે આ સમયથી જ બાળકોના ભવિષ્યની પાયાની શરૂઆત થાય છે. અને તેની શિક્ષણ યાત્ર પ્રથમ પગલું આગળ વધે છે. જ્યારે એક નાનું બાળક પ્રથમ વખત શારાના દરવાજે પગ મૂકે છે. ત્યારે જ તે માત્ર એક નવી જગ્યા પર જતું નથી. પરંતુ તે એક નવા વિશ્વમાં પ્રવેશ કરે છે. ત્યારે તે વાંચવું, લખવું, વાતચીત, કરવી મિત્રો બનાવો અને જીવનના મૂળભૂત મૂલ્યી ખાવાનું જરૂરી છે. તેથી માતા પિતાની જવાબદારી બને છે કે તે પોતાના બાળક માટે યોગ્ય શાળા પસંદ કરે કરે સારા શિક્ષણ આપે અનુકૂળ વાતાવરણમાં રહેવાની સારી શિક્ષણ આપે. હવે જો આપણે જોઈએ તો આજ કલ પ્રવેશ પ્રક્રિયા વધુ સુવિચ્છા બની ગયી છે. જેમ કે દસ્તાવેજો ક્યારેક ઇન્ટરવ્યુ અથવા નાનકડા ટેક્સ દ્વારા બાળકો માતા પિતાની તૈયારીને સમજવાનો પ્રયત્ન કરે છે. પરંતુ એકલા માતા પિતા પોતાના બાળકો માટે પ્રસિદ્ધ અને મોંઘી શળાઓ પસંદ કરી શકતો નથી. જેના કારણે બાળકો માત્ર અને શાળા જવાની પ્રક્રિયા ધરાવે છે. તમે આવી નાના બાળકોથી લઈને મોટા બાળકો સુધી તમે શું કહેવા માંગો છો? અને મને કેવો નહી કે આની પરવરિશ કેવી રીતે થાય છે?
હા તમે જે વાત કરી એ બરાબર કરી અને હું આ વાતને માનું બી છું. તમે કીધું કે બાળક. નો જન્મ થાય ત્યારથી તેને પ્રેમ સંભાળ શિક્ષણ અને સંસ્કાર આપવાની પ્રક્રિયા એજ તો પરવરી. કહેવામાં આવે છે એટલે કે જે બાળક છે તો તેને નાનપણથી જે આપણે પ્રેમ આપીએ છ છેએ જે શિક્ષણ આપીએ છેએ જે સંભાળ આપીએ છ છેએ જે સંસ્કાર આપીએ છ છેએ. એજ એજ એના પરવરિશ કહેવામાં આવે છે અને તે ભવિષ્ય ઘડતો હોય છે એટલા માટે આ ખુબ જ મહત્વનો મુદ્દો છે કે બાળકને પરવરિશ કેવી રીતે કરવું સંસ્કાર મળે સારા ન. સાફ વચ્ચા ફરક સમજાય છે એટલે કે જો સારા જો સંસ્કાર મળતા હોય તો સારા. અને ખરાબ જે છે એની. એની વચ્ચે એને જે છે ને એને વચ્ચે તે. ફરક સમજાઇ શકે એટલે કે જો સંસ્કાર બાળકના સારા હોય તો તે જાણી શકે છે કે કે શું ખરાબ છે અને શું સારો છે કારણ કે કેટલીક વખતે બાળક એ જયારે યવાન અવસ્થામાં આવતા હોય છે. તેને એ નથી ખબર પડતી કે કઈ વસ્તુ એ સારી છે અને શું ખરાબ છે કોણ વ્યક્તિ સારો છે અને કોણ વ્યક્તિ એ ખરાબ છે વ્યક્તિત્વ નો વિકાસ કરવો જોઈએ બાળકનો સ્વભાવ અને આત્મવિશ્વાસ. વધે છે જારે આપણે વ્યક્તિત્વ નો વિકાસ કરીએ ત્યારે બાળકનો સ્વભાવ. અને તેના આત્મવિશ. શ્વાસમાં તેનો વધારો થાય છે વ્યક્તિત્વનો વિકાસ એટલે કે તેનું જે વ્યક્તિત્વ છે એને વધારવો. એનો વિકાસ કરવો જોઈએ તેના કારણે બાળકનો જે સ્વભાવ છે એના સ્વભાવમાં ફેર આવે છે આજે આપણે જોઈએ છીએ તો નાના નાના બાળકો નાના નાના બાળકો એ પોતાના માતા અને. પિતાની સાથે ક્યારેક તો એવું પણ આપણે જોતા છેએ હવે આજના જવાનોમાં આપણે જોઈ રહ્યા છીએ જયારે આપણે જોઈ જ રહ્યા છીએ આપણી આજુબાજુ નાના નાના બાળકો એ પોતાના માતા પિતાની ઉપર હાથ ઉઠાવી દે છે. આ સૌથી મહ વ નો મુદ્દો છે જયારે. પહેલી વખત બાળક એ માતા પિતાની ઉપર હાથ ઉઠાવે છે ત્યારે જ તેને એની ધમકી આપવી જોઈએ અને તેને ડરાવવું જોઈએ હા હું માનું છું કે નાના બાળકોને પહેલા એટલું નહી મારવું જોઈએ એ વાત બરાબર છે પણ પહેલાથી જ. જો તેને ડરાવી અને ધગાવીને જો રાખી નહીંું કહું કે તેને પ્રેમ નહી કરો પ્રેમ કરવો અને તેને સંસ્કાર આપો પરંતુ જ્યારે જ્યારે તે બાળક પોતાના માતા અને પિતાની ઉપર હાથ ઉઠાવે છે મારવાની. ત્યારે એને બતાવવું જોઈએ કે આ ખરાબ છે આ નહી કરવું જોઈએ તેને એને બતાવવું જોઈએ આ બાબત એ સૌથી ખરાબ છે અને આજકાલ આપણે જોઈએ છેી કે ચોરી કરવાની બાબત બાળકની. અંદર એક ચોરી કરવાની ભાવના આવી રહી છે તે બાળક એક ચોરી તરફ વધે છે બાળક સૌથી પહેલા ચોરી કરતા એ ઘરથી શીખે છે જ્યારે તે ચોરી કરે છે ત્યારે જ પહેલી વખત જો માતા પિતા એ જાણ થઈ જાય. તો તે બાળકને સમજાવવું જોઈએ ડરવાવું જોઈએ કે એવું નહીં કરવું જોઈએ આ બાબત ખરાબ છે ત્યારે તે એના ભવિષ્ય ઉજ્જવળ બને છે માતા પિતાને લાગે છે કે હું બાળકને અનદેખો કરી દેઉ નાનકડી તો ભૂલ. પિતાની સૌથી મોટી ભૂલ છે કે તે એટલી મોટી ગલતીને તે માફ કરે છે ત્યારે જ બાળક એ મોટો થઈને એવા એવું કારનામો કરે છે કે જે માતા અને પિતા બંનેનો બંનેને. લજ્જિત થવું પડે અને એવું તે એટલા માટે બાળકનું પરવરિશ એ સૌથી મહત્વનો મુદ્દો છે આજના સમયમાં બાળકને શિક્ષણ માતા પિતા એ બાળકને શિક્ષણ આપવું જોઈએ સારા નાગરિક બનવા માટે. માત્ર બાળક ન ઉછેર એ જ બાળક નથી પરંતુ બાળકની અંદર સારો સારો યોગ્ય વર્તન યોગ્ય પુરુષ અને યોગ્ય સ્ત્રી બનાવવું જોઈએ એટલે કે બાળક એ મોટો થઈને યોગ્ય પુરુષ બને. યોગ્ય સ્ત્રી બને એવું એની અંદર વર્તનો રાખવા જોઈએ અને સારામાં સારા જો બાળક એ ખરાબ નીકળી જતો હોય કા તો દુષ્કર્મ વાળો નીકળી જતો હોય તો માત્ર પરિવારને નહી માત્ર ઘરને નહીં પરંતુ. સમાજની ઉપર પણ તે તે સમાજની ઉપર પણ તેની કુઅસર પડે છે અને સાથે સાથે દેશની ઉપર પણ કુ અસર પડે છે કા તો એ મોટો કોઈક એવો અપરાધી બની શકે છે કોઈક એવો કોઈક. એવો અપરાધી બની શકે કોઈક એવું કામ કરી શકે છે કે જેના કારણે દેશને જેના કારણે દેશની અંદર વિપદા આવી શકે છે એટલા માટે બાળકને હંમેશા સંસ્કાર અને પરવરિશ આપવું એ. ખુબ જ જરૂરી છે તમે એ વાત પર શું કહેવા માંગો છો.
હા તમે તો ખુબ જ લાંબી સુધી વાતો કરી અને ખૂબ જ સારી રીતે સમજણમાં પડી મને તો એવું લાગે છે આપણે બાળકોને નાના પરથી જ શુદ્ધ જ્ઞાન આપવું જોઈએ જેના માટે બાળક. કોઈ ટેવાયેલ નહી હોવું જોઈએ કે આ આ વસ્તુને અડકવું ન જોઈએ અને અડકવાથી મારી મમ્મી કે મારા પાપા શું કરશે મારી હાથે એમની દિલમાં એ એ લોકોને ડર હોવો જોઈએ કે. ખોટી વસ્તુ છે અને અડકવું નહીિ જેના કારણે જો આપના નાણા બાળકો બહાર રમો જાય છે પરંતુ તે લોકોને અ સમજણ આપુને બહાર મોકલું જો કોઈને સાથે લડતો નહી કોઈની સાથે માર. પીટ કરતો નહી એવી નાની નાની બાબતોને ધ્યાન આપવું જોઈએ પરંતુ ફક્ત નાના બાળકો નહી પરંતુ મોટા બાળકોને જ આપણા જેવા જરી પોરાને જ એ લોકોને સમજણ આપવું જોઈએ કે. કોઈ કોઈની દીકરી સાથે છેડખાની કરતો નહી તેમની યોગ્ય પાલન અને કરજો જેના જેના કારણે તેમની વધારે પડતું જ્ઞાન દોરે અને તેમને અંત સુધી તે જ્ઞાનને. અ ઊંચું ઊંચું સન્માન કરે અને જેના કારણે તેમની યોગ્ય રીતે વર્તન પર આધાર હો છે બાળકોનું વર્તન ફક્ત તેમના પર નહીં આધાર રહેતું તેમના માતા પિતા. તેમના ઘરના વર્તન જોઈને બાળકો તે પોતાનું કર્તવ્ય નિભાવે છે અને તેમની આ વાતો પોતાની આજુબાજુને કેવું જોઈએ અને પો બધાને એવું વાત લાગવી જોઈએ કે પો. પોત પોતાના દીકરી કે દીકરોને સારું સમજણ આપે સારા સ્કૂલ કે કોલેજોમાં મોકલે જેથી એ મોટા થઈને માતા પિતાને સન્માન કરે અને પોતાની નેતિકતા ને અનુભવ કરે છે. અને ફક્ત અમ પોતાના દીકરાને લગ્ન કરી કરીને એ લોકોએ પોતાનું જિમ્મેદારી પૂરું કરી દે છે, પરંતુ બાળકોનું પણ જિમ્મેદારી હોય છે ને, કે મારા માતા પિતાને સન્માન આપવો ઈજ્જત કરો તેમની પસંદ, ના પસંદ જ જુઓ જેના કારણે માતા પિતા પણ જોતા હતા નાના બાળકોને કે આ મારા દીકરા કે પોયરા પોયરીને શું ગમે છે, સુ ની ગમે છે એવી જ રીતે હું કેહેવા માંગુ છું, તમે પણ હવે મોટા થઈ ગયા છો, તમે પણ પોત પોતાના માતા પિતાને ખ્યાલ કરો, તેમના ધ્યાન આપો, તેમને શું ગમે છે, તેની પસંદ નાપસંદને વિચારો અને તેમને ઊંચું સન્માન આપો. તમે તમે હવે શું કહેવા માંગો?
તમે જે વાત કરી મને ખુબ જ ગમી અને હું આ વાતને અનુસરું છું અને માનું પણ છું. ચાલો બહેન ઘણી બધી વાત થઈ ગઈ બાળકોની પરવરિશ પર.
ઓકે બેન અને તમે ખુબ જ સરસ સમજણ આપું, તમારું આભાર.